હેલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં.
એકદમ મજામાં તમે કેમ છો?
આજે ચારધામ યાત્રાધામ ઉપર વાત કરીએ.
હમ હમ હમ હમ હા બરાબર છે ચારધામ યાત્રા તો જીવનની સારામાં સારી યાત્રા છે. હમ.
તો ચારધામ જે યાત્રા છે એ હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ આધ્યાત્મિક શારીરિક અને માનસિક મહત્વનું છે.
હમ હમ.
કેમકે પચાસ વરષ થાય એટલે વનપ્રસ્થમાં જીવન વનપ્રસ્થ જીવનની શરૂઆત થાય એટલે માણસ ધીરે ધીરે સામાજિક બંધનો આર્થિક બધા કાર્ય માથી ધીરે ધીરે દૂર થતા જાય અને ધાર્મિક ભગવાન અને કુદરતની તરફ માણસ વધારે ને વધારે કેન્દ્રિત થતો જાય કે જેથી છેલ્લો સમય છે એ વધારે સામાજિક બંધનોના કારણે દુઃખદાયી ન થાય. એના કારણે ચારધામને આવા બધા યાત્રાધામનું હિન્દુ ધર્મની અંદર એક કોન્સેપ્ટ એટલે કે એક સિદ્ધાંત આપવામાં આવ્યો છે. હલો. હ તો ચારધામ યાત્રાધામ ની શરૂઆત ઉત્તરાખંડમાં આવેલ હરિદ્વારથી થાય છે ચારેય ધામ ઉત્તરાખંડમાં જ આવેલા છે અને જેમ ભૌગોલિક સ્થાન એનું આપણે જેમ પંજાની ચાર આંગળીઓ હોય અને એના ટેરવા હોય એવી જ રીતે એ ચારેય ધામનું ભૌગોલિક સ્થાન એટલે કે નકશામાં એ રીતનું એનું ભૌગોલિક સ્થાન છે એટલે શરૂઆત તો હરિદ્વારથી થાય હરિદ્વારથી સૌથી પહેલા યમનોત્રી જવાનું પછી યમનોત્રી થી ગંગોત્રી જવાનું ગંગોત્રીથી કેદારનાથ અને કેદારનાથ થી બદ્રીનાથ થઈ અને પાછું હરિદ્વારમાં આવી જવાનું એટલે ચારધામ યાત્રા યાત્રા પૂરી થાય.
હમ હા બરાબર છે બરાબર હરિદ્વાર માં બધી ગંગા આરતી ની પણ સરસ થાય છે આમ તો ચારધામ યાત્રા એ જાય ત્યારે એક દિવસ ત્યાં હરિદ્વાર સ્ટે કરીએ તો વધારે સારો આપણને ગમે એ ગંગાજી ન પવિત્ર જળ વહેતું હોય અને આખી પેઢી પાસે જયાં આપણે આરતી કરીએ છીએ એ તો બહુ જ સરસ થાય છે. હવે તો એ આરતી લાઈવ પણ આવે છે, આપણે ઘરે બેસીને જોઈ શકીએ છે, પણ ત્યાં જઈને જે ગંગાજીની પાસે આપણે એની સમક્ષ બેસીને જે આપણે આપણો દીવાની આરતી કરીએ છીએ એની મજાજ તો કઈ ઓર જ છે. અને ત્યાંથી પછી એક દિવસ આરામ કરી અને પછી ધીરે ધીરે ચારધામની યાત્રા માણસ શરૂ કરે છે અને શું છે ત્યાંથી ઘણા નાના ફેમિલી ગયા હોય તો એ પોતાનું સ્પેશિયલ વાહન બંધાવી લે છે, અથવા તો શું કરે છે કે મોટી બસને એવું જતી હોય ત્યાંથી હરિદ્વારથી તો બહુ બધી ફેસિલિટી મળી રહે છે, એ લોકોને નાની મોટી બસ હોય, કે નાના મોટા વાહનો હોય એવું લઈને એ લોકો જાય છે તો એક સારું લોકોની વ્યવસ્થા છે એમ. અને ઈ પછી શું છે અહ બસમાં જાય તો એક મોટું તમારે ગ્રુપ સરસ થઈ જાય છે પચાસ જણનું એક ગ્રુપ હોય છે બસમાં, તો ઈ તમને એક સારો એક આનંદ થઈ જાય છે. તો ઇએ બધાની સાથે તમને મળવા મળે જુદા જુદા વ્યક્તિઓ સાથે મળવા મળે અને આપડી એ યાત્રાને એવું છે એની શુભ શરૂવાત સરસ થઈ જાય છે અને શરૂઆત આપણી એમનોતરીથી થાય છે.
બરાબર છે, તો અમે લોકો જયારે ગયા ત્યારે સૌથી પેલા અમે હરિદ્વાર થી યાત્રા શરૂ કરી તી. એક બસ અમે પ્રાઈવેટ બાર સીટની એક બસ બંધાવી દીધી. એક ટેમ્પો ટ્રાવેલર અને બે હજાર ચોવીસમાં લગભગ અમારે છ હજાર રૂપિયા રોજના એવી રીતે દસ દિવસનો આખો યાત્રા હોય છે. દસ દિવસ થાય છે. ટેમ્પોમાં આપણને હરિદ્વારથી લઈ જાય અને યમનોત્રી. ગંગોત્રી. કેદારનાથ. બદ્રીનાથ થઈ અને દસ દિવસમાં હરિદ્વારમાં પાછા લાવે છે, તો રોજના છ હજાર રૂપિયા લેખે લગભગ અંદાજે બે હજાર ચોવીસમાં અમારે સાઈઠ હજાર રૂપિયા થયેલા બસના બાર સીટરનો ટેમ્પો ટ્રાવેલર હોય કે અમારે શરૂઆત હરિદ્વારથી કરી અને સૌથી પહેલા યમુનોતરી લઈએ અને યમુનોત્રીમાં ત્યાં ઉપર છ કિલોમીટર ચડવાનું હોય છે, ત્યાં પગથિયા છે, એટલે પગથિયામાં છ કિલોમીટર જાવાનું ઉપર યમુનોત્રી માતાજીનું મંદિર છે ત્યાં મંદિરમાં દર્શન કરવાના, દર્શન કરી ત્યાં ગરમ પાણીની કુંડ છે ગરમ પાણીની કુંડમાં હાથ પગ બોળીને અથવા તો નાહીને પવિત્ર થઈ અને પછી પાછા સીડીથી પગથિયાથી નીચે આવી જવાનું છ કિલોમીટર, પછી રાત્રિ ત્યાં રોકાણ કરી લેવાનું. પછી બીજા દિવસે ત્યાંથી સવા બસો કિલોમીટર ર જેવા અંતરે ગંગોત્રી છે, તો ગંગોત્રીમાં છેક મંદિર સુધી
વાહન જાય છે એટલે એ એક સારું છે અને ત્યાંથી ત્યાં પણ આવી રીતે જેમ યમુનોત્રીમાં છે તેમ ગંગોત્રીમાં પણ આશ્રમ, હોટલ બધી અલગ-અલગ વ્યવસ્થા છે, અને ગંગોત્રીમાં જ્યાંથી ગંગા નદીની શરૂઆત થાય છે તે ગૌમુખ કહેવાય. ગૌમુખથી ત્યાંથી ગંગા નદી શરૂનું ઓરિજિન છે એનું ઉદ્ગમ સ્થાન, ત્યાંથી થોડું આગળ છ કિલોમીટર આગળ ગંગોત્રી સ્થાન આવેલું છે, ત્યાં આગળ એક ગંગામાંનું નદી ગંગામાંનું એક મંદિર આવેલું છે તને હરકી પેઢી હરિદ્વારમાં જેમ રોજ સાંજે ત્યાં આરતી થાય છે, એવી રીતે અહીં ગંગોત્રીમાં પણ સાંજે આરતી થતી હોય છે.
હા અમે લોકો બી ત્યાં આગળ એક વાર ગયા અમે લોકો ત્યાં ગંગોત્રી ગયા ને
તા હોય છે લોકો ગંગોત્રીમાં ખૂબ જ ઠંડી અને વાતાવરણ એકદમ આહલાદક અને આધ્યાત્મિક હોય છે પછી બીજા દિવસે ગંગોત્રી થી યાત્રા પાછી શરૂ થાય છે કેદારનાથ તરફ તો એ પણ લગભગ બસો કિલોમીટર જેવું જ છે કેદારનાથ તો કેદારનાથનું તમે ગયેલા હોય તો તમારો અનુભવ કયો.
અમે અમે જયારે હરિદ્વાર ચારધામ યાત્રા માટે ગયેલા ને તો, અમે જયારે ગંગોત્રી ગયા ત્યારે અમારે શું છે આરતી નો અમને સરસ લાભ મળ્યો. ધર માં આરકે પેઢી માં ગંગાજીની આ તો કરી, પણ જયારે અમે ગંગોત્રી ગયા ને ત્યાં પણ અમને સરસ માતા ગંગોત્રી ની ગંગાજીની આરતી ઉત ઉતારવાનો લાહો મળ્યો હતો. અને ત્યાં પાણીનો જે પ્રવાહ છે એનો, મોટા મોટા પથ્થરોની વચ્ચેથી જે પાણી નીકળે છે એકદમ ધોધફૂલ એકદમ આમ ત્યાંનું વાતાવરણ એકદમ સરસ છે. પાણી એકદમ ઠંડુ ને એવું, અને પથ્થરનું પાણી છે એટલે તો ચોખ્ખું એટલું ને આપણું પ્રતિબિંબ એમાં દેખાય એટલું એકદમ ક્લીન પાણી છે એનું એમ, અને પછી અમે ત્યાંથી પછી કેદારનાથ બાજુ ગયેલા, તો કેદારનાથ અમે એ લોકો લોકો એક દિવસ સ્ટે કરી બીજે દિવસે અમે લોકોએ પછી ખચરમાં ગયા હતા બાકીના ઘણા લોકો તો હેલિકોપ્ટરથી પણ જાય છે ત્યાં, કેદારનાથમાં હવે શું છે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા સરસ થઈ ગઈ છે, જેથી કરીને માણસનો સમય બચે ઝડપથી લોકો દર્શન કરીને પાછા ફરી શકે છે અને ત્યાં આગળ કેદારનાથમાં આપણે રહેવું હોય તો રહેવાની પણ સરસ વ્યવસ્થા છે, હવે બધી હોટલ અને એવું સરસ થઈ ગયું છે રહેવા માટેનું એ તે, પણ ત્યાંનું વાતાવરણ છે ને થોડુંક આમ, રાત પડે ને એટલે માઇનસ સુધી વવું જાય છે એટલે જે લોકો આમ વધારે પડતી ઠંડી સહન કરી શકે એ લોકો જ ત્યાં નાઈટ સ્ટે કરે છે, બાકી પછી એ લોકો નીચે વ્યા છે દર્શન કરીને કેમકે હેલિકોપ્ટરની વ્યવસ્થા છે ને, એનાથી એ લોકોને એક ફાયદો થાય છે.
બરાબર છે, તો પછી અમુક લોકો રાત્રે ત્યાં રોકાય અને ઘણા લોકો તો હેલિકોપ્ટરમાં પાછા આવી જતા હોય છે તમારી વાત સાચી છે, પછી નીચે. આવ્યા આવી જઈએ આપણે કેદારનાથથી, પછી ત્યાંથી પાછું બસો સવા બસો કિલોમીટરના અંતરે બદ્રીનાથ આવેલું છે, હવે બદ્રીનાથનો ફાયદો એ છે, કે બદ્રીનાથમાં છે એક ઉપર સુધી વાહન જાય છે. એટલે લોકોને વધારે મંદિર સુધી દર્શન કરવા માટે જાજુ કષ્ટ લેવું પડતું, નથી અને બદ્રીનાથ નું મંદિર જે છે, વિષ્ણુ ભગવાન નું મંદિર છે, કેદારનાથ છે, શંકર ભગવાન નું મંદિર છે, ગંગોત્રી છે અને યમુનોત્રી છે. જે ગંગા નદી અને યમુના નદીનાં મંદિરો ત્યાં બનાવેલા છે, તો બદ્રીનાથ જે વિષ્ણુ ભગવાનનું બદ્રી કેદારનું મંદિર છે, ત્યાં આગળ લોકો. એકદમ આનંદથી, આ બી રહેવાની આશ્રમની અને બધી વ્યવસ્થા છે ત્યાં પણ કુંડ છે નહવા માટે, અને પછી અને ત્યાં આગળ બીજું પણ પેલું વેદ વ્યાસની ગુફા, અને હા જ્યાં વ્યાસ મુનિએ મહાભારત લઈ હતું એ પણ છે, અને ત્યાંથી પછી જે ભારતનું છેલ્લું ગામ અથવા તો કહો કે પહેલું ગામ માણા ગાવ એ પણ ત્યાં જ આવેલું છે. આટલું જોવાઈ જાય પછી ત્યાંથી માણસ ફરી પાછો પોતાના વાહનમાં હરિદ્વાર તરફ પ્રયાણ કરે છે અને રવાના થાય છે.
હા, હા અને યાત્રાનો આનંદ જ અલગ હોય છે. હમ્મ.
કે એક અલગ જ સ્વર્ગ જેવો આનંદ પામીને ફરી પાછો પૃથ્વી ઉપર આવે એવો આહલાદક અનેરો અનુભવ. કરી અને પાછો આવે છે. કેમ રર્યું મજા આવી?
હા બઉુ સરસ વાત કરી તરે ઘણું જાણવાનું મળ્યું. ત્યાં. ચારધામ યાત્રાનું. આવજો.
એન્ડ કોલ.